મિત્ર નમસ્કાર કેમ છો?
હા મિત્ર સારું ચાલી રહ્યું સે. અને મિત્ર આપણે થોડું માહિતી આપ
હમ તમારો ખુબજ એ મિત્ત્રા આપણે જોવા જઈએ તો નાના વ્યવસાયો જેમ કે મિત્રો આપે જોવા જઈએ તો જે નાના વ્યવસાયો છે તે આજે બાદ છે. વ્યવસાય થી તમે આ પોતાના ઘરે કે પછી થોડીક નજીક દૂરે વ્યવસાય ચલાવી શકો છો. તમે મિત્ર રહેશે આમ કંપની માં પણ આપણે કઈ જવાનું જવું પડતું નથી કારણ કે આપડે જો નાના નાના વ્યવસાયો દ્વારા આપણે કોઈ પણ અહ એવી હૈ વસ્તુ બનાવતા હોય કે કંઈ પણ રિલેટેડ એના કરતા હોય તો પછી ધીરે ધીરે પછી આપણે આ દિન બ દિન આપણે એમાં આગળ વધતા જઈએ. જો તમે અહ આ નાના વ્યવસાયની અંદર આપણે જે તો જે બોલપેન નું કામ સે કે કોઈ પણ એવા અહ રિલેટેડ જેવા કે આપ આપડે જોઈ શકાય છે કે જે ઘરે આપણેે ઈઝીલી કરતાં હોય છે જેની અંદર આપણે અ આપણા મન મરજી પ્રમાણે કામ કરવાનું હોય છે ને રોજના ત્રણ થી ચાર કલાક કામ કરવાનું હોય છે ને તેનું જે પરિણામ હોય છે તે આપણને અ મળતું હોય છે તમને ખબર જ હશે કે આપણે જે આજુબાજુ તમે દુકાનો જોશો એ નાના વ્યવસાય તરીકે જ અ ગણવામાં આવે તો ચાલે. કારણ કે જે દુકાનદારો છે એ પોતાને મરજી પ્રમાણે ના વ્યવ ખોલીને બેસેલા હોય છે અને તે દરમિયાન એ લોકો જે પણ જે ગ્રાહકતી પરથી એ લોકોને જે પણ પૈસા મળે છે એના દ્વારા એ લોકો પોતાનું પછી એના જે ફેમિલીઓનું જે ગુજરાન ચાલતું હોય છે ને હાલના સમયમાં આપણે જોવા જઈએ તો જે ગ્રાહકોની સંખ્યા છે તે પણ ધીમે ધીમે વધતી જ છે કારણ કે આપડો જે દેશ છે એમાં જે લોકો છે એ તમને ખબર જ હશે એકસો ચાલીસ કરોડ જેવ તો ભારત દેશની આપે આબાદી છે એમ ગણતરી કરવા જઈએ તો જે સિટીમાં જે દુકનો છે નાના વ્યવસાયો છે એ ખૂબ જ અ ચાલતા હોય છે કોઈ જગ્યાએ એવું નથી કે તે દુકાનદાર પડી રતો કોઈ ના કોઈ તો ત્યાં જતું જ હોય છે તો મિત્ર શ તમે મને થોડી ઘની માહિતી આપશો જ કે તમારા આજુબાજુ એવા દુકાનો છે કે નાના જેવા વ્યવસાયો છે તે તમે જોયા હોય એવા
હા મિત્રો તમારી વાત ખુબ જ સાચી છે પરંતુ મિત્રો આપણે હાલમાં જોવા જઈએ તો જે નાના વ્યવસાય છે એ હાલમાં ભારત સરકાર દ્વારા ઘણી બધી એવી સ્કીમો બહાર પાડવામાં આવી છે અને ઘણી બધી એવી યોજનાઓ પણ આવે છે જે નાના યા ના ઉદ્યોગો હોય એને વેગ મળે અને એ પણ આગળ લોકો સારી એવી એવી નફો કમાઈ શકે તો આવા જે નાના નાના જે ઉદ્યોગો હોય છે એને ભારત સરકાર દ્વારા કેટલીક રકમો આપવામાં આવતી હોય છે જેથી લોકો નાના નાના ઉદ્યોગો પણ એ કરતા શ કરીને પોતાનું સારું એવું બિઝનેસ કરી શકે છે પરંતુ મિત્રો જે ગામડા વિસ્તારના જે લોકો હોય એ લોકોને આ થોડું મુશ્કેલ લાગે છે કારણ કે એ લોકોને જે પણ માલસામાન હોય એમાં થોડું એ લોકોને થોડું વધારે પૈસા જોઈતા હોય છે પરંતુ મિત્રો આપણે જે પણ બિઝનેસ કરીએ એ નાના પેલા નાના પ્રયત્ન કરતા હોય છે તો એમાં આપણે નુકસાન પણ જોતું હોય છે પરંતુ મિતત્ર આપણે ધીરજ રાખવું જોઈએ આપણે ધીરજ રાખીએ તો આપણને એક દિવસ સફળતા મળશે અને જો આપણે ઉતાળ ઉતળમાં જે પણ કાર્ય કરીએ તો આપણને નિષ્ફળતા જ મળે છે તો શું મિત્રો આપણે જે પણ આપણે કાર્ય કરે એમાં આપણે ધીરજ રાખવી જોઈએ
હા મિત્ર આપડે ધીરજ રાખવી જોઈએ કારણ કે આપડે કોઈ નાનો વ્યવસાય ચાલુ કરેલો હોય નાણાકીય રીતે તો એ સમય દરમિયાન એનું જે પણ જે અ આપણે નાના વ્યવસાયમાં જે પણ વસ્તુ બનાવતા હોય એની સમય નિરંતર એનું પણ માંગણી વધતી હોય છે. આપણે જયારે પેહ પહેલા જો આપણેે એવું ચાલીએ કે હમણાં મને કઈ આમાં મળતું નથી તો મારે આ વ્યવસાય કરવો જોઈ નહી. તો આપણેે એવું ન કરવું જોયે. કારણ કે લોકોને પણ ખબર પડતા ધીરે ધીરે વાર લાગે છે. ને પછી ઇ સમય જ જતા જતા પછી ધીરે ધીરે જયારે ખબર પડવા લાગી છે ત્યારે પછી જે પણ આપણે અ વ્યવસાયમાં જે પણ વસ્તુ હોય છે એની માંગણી પણ ધીમે ધીમે વધે છે અને પછી છેવટે જે આ પન જે પેહલાની જે રોજગારી હતી એ પણ ધીરે ધીરે વધતી જાય છે. આથી મિત્ર આપણે ધીરજ તો રાખવો જ જોઈએ ને મિત્ર ધીરજ એવી વસ્તુ છે કે જે આપણે નાણાકીય જ રીતે નહી પણ કોઈ પણ વસ્તુમાં ધીરજ ત રાખવી જ જોઈએ. તો પછી આપણને એનું ફળ મળે છે મિત્ર હમણાં મિત્ર જોવા જઈએ તો આપણે તમે કીધું તેમ જે ગામડયા વિસ્તાર છે ત્યાં એટલું બધું નાણાકીય હ જે ઉદ્યોગો છે તે ચાલલા નથી. કારણ કે મિત્રો આપણે જોવા જઈએ તો ગામડા વિસ્તારમાં એટલા બધા અ લોકો વસ્તીઓ ધરાવતા નથી. કારણ કે તમે મિત્રો જોતા હશો કે ગામડાઓની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો વસે છે. અને એ લોકોનું જે ઘર છે એ પણ ડુંગરારો વિસ્તારમાં હોય છે ત્રણ ચાર ઘર ડુંગર ઉપર હોય તો ત્રણ ચાર ઘર સો મીટર પછી હોય. પછી એ લોકોનું એટલા બધા ઘર હોતા નથી. ત્યાં એટલુ બધુ એ નાણાકીય જે વ્યવસાય છે તેથી ચાલીસ શકતો નથી. કારણ કે નાના વ્ય વ્યવસાયની અંદર આપણેે અ જે માંગણી હોય લોકોની એના ઉપર ડિપેન્ડ કરે છે કે આપડો નાણાકીય વ્યવસાય કઈ રીતના ચાલી રહ્યો છે. તો મિત્ર એમ જોવા જઈ તો ધીરે ધીરે અમના ગામડા વિસ્તારમાં પણ અ થાય કે ના થાય સારો નાણાકીય વિસ્તાર હમણાં વધવા લાગ્યો છે. મિત્રો તમને ખબર જ હશે કે પહેલાના સમયમાં એટલી બધી દુકાનો નહી હતી પણ હાલના સમયમાં તમે ગામડામાં જાઓ તો પણ તમને કોઈક ન કોઈ જગ્યાએ દુકાનો કે નાના વ્યવસાય જેવા તમને જોવા જ મળ છે કારણ કે કે જે લોકો છે એ હમણાં ધીરજ કરતા થઈ ગયેલા છે. એ લોકોને ખબર છે કે આજે જે પણ કરી છું એનું ફળ કાલે ને કાલે કોઈ ના કોઈ દિવસે તો પછી મળવાનું. છે મિત્ર સુ મિત્ર તમે તમારા આજુબાજુ એવી કોઈ ગામડામાં કે તમે અમુક જગ્યાએ એવા ગયા હોશો ત્યાં એવા નાના નાના વ્યવસાય તમને જોવા મળેલા છે મિત્ર.
હા મિત્રો તમારી વાત ખૂબ જ સ અને મિત્રો આપણે જોવા જઈએ છે કોઈ પણ જે ઉદ્યોગ વ્યવસાય હોય. એ નાનું નો કેવાય. કારણ કે, જે પણ વિષાય ખોલતા હોય, એ વ્યક્તિ પોતે ને એષ મોટું જ લગતું હોય છે. કારણ કે, જ્યારે, એના પાછળ કેટલી બધી ખર્ચ હોય છે. મહેનત હોય છે, તો આપણે એ વિચાર ચાલવું જોઈએ. કે કોઈ પણ જે નાના વ્યવસાય છે. એમાં કેટલી બધી મહેનત રહેલી છે. એ કેટલું બધો ખર્ચું થઈ જશે. અને ના નાના ન ના જે ઉદ્યોગ હોય, ઉદ્યોગ સ વ થ છે. એમાં, કેટલી બધી રોજગારી મળતી હોય છે. અને આપડે મિત્રો જોવા જઈએ, આપણે જે ગામડા વિ ના હોય, તો ત્યાં ત્યાં સ્ત્રીઓ હોય, એ લોકો અથાણું ને એવું પાપડને એવું એ લોકો લોકોના લોકો નાનુટ ધ્રૂ ઉદ્યોગ માં પણ એ લોકો સારી એવી રકમ કમાઈ શકે છે. અને આવા જ નાના નાના ઉદ્યોગોથી શ કરીને મોટા ઉદ્યોગો સુધી આપણે પહોચી શકીએ છીએ. અને હાલમાં જોવા જોઈએ, તો મિત્રો એવી ઘણી બધી એવી, જે સરકાર દ્વારા, બહાર પાડ છે. યોજના બહાર પાડવામાં આવી છે. આ નાના નાના ઉદ્યોગોને વેગ મળ્યો છે. અને આ નાના નાના ઉદ્યોગોને એ પોતાને આગળ વધવાની એક તક પણ મળી છે. અને હું તો વિચારું છું, કે અમારા અમણા બી તમાં પણ આવી જે પણ ના ઉદ્યોગોને વેગ મળે એવું ઈચ્છો છું. મિત્રો તને હું, જણાવવા માગુ છું, કે શું તમારા વિસ્તારમાં પણ કુટીર ઉદ્યોગ ચાલતા હોય છે.
હા મિત્ર અમારા ગામમાં પણ ધીરે ધીરે ખુલ અ કુટિર ઉદ્યોગો વધવા લાગ્યા છે. કારણ કે, મિત્ર પહેલાના સમય કરતા હાલના સમયમાં જે લોકો છે, તે ખૂબ જ જાગૃત થઈ ગયેલા છે. આથી મિત્ર અમારા ગામના આજુબાજુ અમુક એવા મેં ઉદ્યોગ જોઈલા છે. જેમ કે જે બોલપેન છે. તે રિફિલ છે. એ લોકો લઈ આવે છે. ને પો તે ઘરે બોલપેન પેકિંગ કરે છે. ને પછી મોટા પ્રમાણમાં એ લોકો પેકિંગ કરી ને પછી એ લોકો અ આપી આવે. છે ને મિત્રો બીજું જે પેજ ની અંદર અલગ અલગ પ્રિન્ટિંગ થાય છે. એ પણ થોડું મોટું ના એવું નાનું ઉદ્યોગ જેવું છે. ત બધું બે ત્રણ પ્રિન્ટિંગ મ લઈને તેને એ લોકો એ કલરિંગ પેજ જે હા હું બનાવતા હોય છે. ને પછી મોટા પ્રમાણમાં કે મોટા પાયે એ લોકો એનું ઉત્પાદન કરીને પછી જે જરૂરિયાત કે પછી ત્યાંથી ઓર્ડર આવતા હોય છે. તા એ લોકો આપી આવતા હોય છે. તો મિત્ર અમારા બાજુ પણ આવા નાના નાના ઉદ્યોગો જે છે તે કરતા હોય છે. ને મિત્ર આપણે જોવા જઈએ તો સિટીમાં પણ અ અ જોવા જઈએ તો અલગ ખૂબ જ મોટી પ્રમાણમાં એ ત્યાં તો માંગણી હોય છે. આથી એ લોકો તો ખૂબ જ જથ્થા પ્રમાણમાં એવા ઓ બનાવતા હોય છે, જે પણ અહ જો લોકોનું જે માંગણી હોય તે પ્રમાણે એ લોકો બનાવતા હોય છે. તો મિત્ર હા અંગે તમારો છું વિ ચાર સે આ
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે. અને મિત્રો તમે જે આટલી નાની નાની પાયાથી મોટા પાયા સુધી જે પણ માહિતી આપી, નાના ઉદ્યોગો અને જે પણ રોજગાર મિ માટે આપી એ ખુબ જ સરસ આપી અને વિગતવાર પણ સમજાવી એ મને ખૂબ જ ગમી. એમ તો મિત્ર તમારા વિસ્તારમાં પણ આવા જે પણ યુવાનો હોય છે, જે બેરોજગાર હોય છે, એવા લોકોને પણ મિત્ર આ નવી નવી સ્કીલ બતાવો જેથી ઈ લોકો પણ આગળ વધે ને પોતાના ગામ રાજ્યને આગળ વધે. અને જે પણ જે પણ મહિલાઓ છ છે એ લોકોને પણ તમે સમજાવો કે આપણે જે કુટિર ઉદ્યોગથી અથાણું છે, પાપડ છે, આવી જે પણ પ્રોડક્ટ હોય એ આપણે ધીરે ધીરે વેચવાની જેથી કરીને આપણને સારો એવો લાભ મળી શકે છે મિત્ર.